હલો
હા કેમ છે.
મજમાં
શું કરતી થી?
કઈ નઈ હું મારું લિસન કરતી હતી.
હમ હમ કે વેકેશન પતિ ગયુ?
મારી તો હા.
હમ સ્કૂલ ચાલુ થઈ ગઈ હે ને. હમ, શું કર્યું વેકેશનમાં?
કઈ નહીિ મા મને ઘરે એન્જોય કર્યું.
હમ કઈ જગ્યાએ?
અ શ્યામલ.
હમ હમ, એટલે અમદાવાદ માતે.
હા.
હમ તો ફરે અમદાવાદમાં?
ના ફરવા તો નથી ગયા ક્યાંય.
હમ તો જઉુંજ ને વેકેશનમાં તો આપડે અમદાવાદમાં બધી ઘણી બધી જગ્યા જોવા જેવી, ફરી આવાનું જઈને.
હા, પણ અત્યારે કેવું ચાલતું તું, કે મામા લોકો બિઝી હતા ને એવું હતું ને એટલે પછી નતું જવાયુ.
હમ હમ. હા ને પાછી કામે હોય ને પાછું ગરમી મી એટલી. હમ, બીજું કેવી ચાલે ભણવાનું?
મજા અત્યારે તો આમ તો ફાવે છે, ન્યૂ બધા ટીચરસ છે છતાં પણ આમ થોડું ચાલી જાય ફાવે છે ભણાવે એ.
હમ્મ, હમ્મ. હા, અવે તું કયા સેવન માં ને? અરે! નાઈનમાં. નવ માં ધોરણ મા સોરી નવઉમા ધોરણમાં આઈને હ હા તો અવે તો એક જ વરષ બાકી રહ્યું દસ આમ
હ ઓ.
હા, એ દસમાની તો અત્યારથી જ મહેનત કરવી પડે.
હા.
એમ કે બધું અડધું દસ નવમાં માથી જ ચાલુ થઈ જતું હોય છે. દસમાનું.
તાનું બધું ઓલમોસ્ટમ ચાલુ નવમાં માં જ આવે.
હમ્મ. હા એ ને એમ કે બધા. ઘણું બધું હમ્મ. બીજા બધા સબ્જેક્ટમાં તો એટલું વાંધો ના આવે વાંચીને આપડે કરી લીએ.
હા, ગણિત અને વિજ્ઞાન છે ને ને હમ્મ, મેઇન છે.
હમ એમા જ મેઇન છે. ગણિત માં જ બધાને પ્રોબ્લેમ થતી હોય. આમ તો ઈઝી વાત છે, મતલબ સેહલું જ છે, બસ ખાલી થોડું વધારે માં એની ઉપર તમારે વધારે પ્રેક્ટિસ કરવી પડે ગણિતમાં. વધારે ધ્યાન આપવું પડે. મગજ દોડાવવું પડે. બીજા બધા સબ્જેક્ટ માં તો તમે વાંચીને ગો ખીને
એ તો થઇ જાય હમ્મ.
ખાલી ગણિતમાં જ એ કરવું પડે.
સાચી વાત છે.
હમ તો ટ્યુશન ચાલુ કર્યું કે?
ના અત્યારે હાલ તો નથી.
હમ્મ હમ્મ વાંધો ના આવે એમ તો કઈ સ્કૂલમાં ભણાવતા હોય એટલે ઘરે પ્રેક્ટિસ કરી લો ને એની તો એલે પછી તમાર વાંધ તો ના આવે ટ્યુશનનો.
હા.
જે સ્કૂલમાં કરાવીએ એજ ઘરે આઈને ફરી રીપીટ કરી લેવાનું. થોડી એની પ્રેક્ટિસ કરી લેવાની.
હમ્મ.
હમ્મ એ અમુક તમારે એની પાછળ પડયું રેવું પડે બસ.
હા. દાખલા વારે વારે કરવા હમ્મ.
કરતી હતી ને જયારે હું ભણતી હતી ત્યારે અમારા સર અમને કેટલી વાર એક દાખલો પાંચ પાંચ વાર લખવા આપે.
હા હમારે બી આપે છે એક વાર તો ગણિતની નોટમાં તો ગણવાના ગણવાના સાથે ઘરકામની નોટમાં ભી ગણવાના.
હા મારે પાંચ પાંચ વાર લખવા આપે.
હ સૂત્રો હોય ને એ બધું હોય ને એ બી અમારા બી આપે દસ દસ, પાંચ-પાંચ વાર જ આપે સૂત્રો એ બધા યાદ રાખવા પડે ને. લંગનનુ ગણપ એ ભાવે ને?
તમે એક એક વાર ગણો તમને યાદ રહી જ એવું ના અને પાછા દરેક ડાખ ખલાની રીત અલગ હોય. દરેકના સૂત્ર અલગ હોય એ બ ધું યાદ રાખવાનું હોય.
હવ એ બધું આવડી જાયને તો આ પણે ગણિતમાં વાંધો ના આવે.
હમ્મ. એ તો આવડી જાય એ જ છે ને એની તમારે પ્રેક વધે જેટલી થાય એટલી વધારે પ્રેક્ટિસ કરતું રહેવાનુ તો થઈ જાય.
હમ્મ.
એ કે એમાં વાંચવાનું તો હોય.
ના ન ગણવાનું જ હોય બધું એ ને પછી
હા. વિજ્ઞાનમાં ખાલી થોડું એ થાય. કેમકે એમાં અમુક અમુક વસ્તુ થોડું કામ યાદ ના રે આપણને કેમ અમુક જે રાસાયણિક પેલી એના જે સૂત્રો હોય છે ને અમુક
હા એમાં બી દાખલા હોય છે છે ને દબાણ ને એકમ ને એ બધા નો આવે છે ને એમાં બી
હમ અત્યારે તો મને ખબરત તો ઘણું બધું બદલાઈ ગયું
હા
લ્યો હવે થોડું સરળ કરી નાખ્યું
હા એજ ને હવે તો સ્માર્ટ બોર્ડ બી આ ગયા છે સ્માર્ટ બોડમાં ભણાવે એટલે પછી-
હમ તમારે દસ અત્યાર દસમાં એ નઈ હોતું, કે તમારે ગણિત કયું લેવું. લેવું એમાં બી બેઝિક લેવ, એટલે હાવ ઓછું સરળ આવે એકદમ.
હમ. એ તો આપણા પર ડિપેન્ડ છે. આપણે કેવી રીતે લેવું.
હમ, એ જેને ગણી ફાવતું હોય ની કે એ રીતે હોય.
હોવ.
બોલો બીજું શું ચાલે?
કઈ નઈ અત્ જ ચાલતું હોય.
હા.
એને કેવું છે હવે.
બોલવા, હા એને સારૂ છે તબિયત સારી છે.
ઓ અચ્છા.
હમ. એ તો અત્યારે વેધર એવું છે ને. ઘડીક માં ગરમી લાગે ઘડીક માં વરસાદ પડે ને બધા બીમાર થઇ જાય હમ ત્યાં વાતાવરણ નુ એવુ હોયને સીઝન પાછી ચોમાસાની આવશે એટલે એમાં તો બીમારી પણ થઈ જ જવાય બીમાર
સાચી વાત છે
હામ બીજુ શું બનાય તુ જમવામાં
તો અત્યારે મમ્મી એ બ ભીંડાનું શાક બનાવ્યું તું અને રોટલી
હમ હમ તને આવડે બનાવતા
ના મને હજી એટલું ખાસ આવડે નઈ કય બટ આમ ખબર પડે પણ હજી સુધી મેં એવી રીતે ક્યારે બનાયું ની એટલું આમ ફાવે ની
હમ હમ બીજું બોલો
કઈ નહી કાલે હવે અમારે વકૃત્વ સ્પર્ધા છે એટલે એની તૈયારી કરતી તી
અચ્છા સેની સ્પધા છે?
વકૃત્વ સ્પ
અચ્છા બોલવાનું પેલુ કોઈની વિશે તો તારે સેના વિશે બોલવાનુ
મારે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય પર્યાવરણ સંબંધિત તેવ નિબંધ છે એના વિશે બોલવાનું છે.
પર્યાવરણ વિશે.
હા હા.
હમ હમ, હા એતો વાંધો ના થોડું વા લખી લેવાનું પેલા એના બધા ટોપિક. શું શું અંદર પર્યાવરણ વિશે તો
ત્રણ મિનિટ સુધી બોલવાનું છે પછી એમાંથી અમારે જેટલા બી બોલવાના છે ને એમાંથી સિલેક્ટ કરશે અને જેને સિલેક્ટ કરે ને. એને પછી અમારે ગુરુવારે ને અમારી સ્કૂલમાં આઈ પી એસ ઓફિસર આવવાના છે ને. એમની સામે બોલવાનું છે. જેવું છે.
હમ હમ, ઓહો સારું કેવાય તો તો. કરવાનું વ્યવસ્થિત. બોલવાનું પ્રેક્ટિસ કરો એ એટલે વાંધો ના આવે થઇ જાય, હમ.
હા એટલું તો હાર્ડ બી નથી એટલે થઈ જાય.
હા થઈ જાય.
હમ.
હમ. એ તમારે થોડું પેલા લખી દેવા નું બધું એટલે તમને વાંધો ના આવે. કે શું બોલવું, શું ના બોલવું. પર્યાવરણ વિશે બધું એમાં સેમાં થી લપ પાનું ચોપડી માંથી કે પછી
ના એટલે હમને છે ને અમુક અમુક વાર નિબંધ માળા માંથી આપે તો અમુક વાર આપડે મોબાઈલમાં ભી હવે તો બધું ચેટ જી
હા, એ તમે હા સર્ચ કરીને બેન કરી શકો.
હ, એટલે એમાંથી બુલનત લોક આપણેને જાણતા હોઈએ એડ કર કરવાનું એવી રીતે.
હમ્મ. હા, એતો તમે
એમ તો વાંધો આવે એમ છે નહી.
હમ્મ. આ અત્યા તો ઓનલાઈન બધું તમને મળી જાય. જે જોઈએ એ. એમાંથી જે લાગે એવું બોલવા જેવું એ લખી લેવાનું. પછી એ મોડે કરી લેવાનું. હમ નમે લજ
બીજું શું ચાલે?
જો પ્રેક્ટિસ કરો વાંચો. બરાબર. તૈયારી કરો. સારું. લાગે તો તમને આગળ મળે.
હા એ તો છે જ.
હમ.
હોું ઘરું એ એટલે એટલો વાંધો તો નહી આવે.
હમ.
એમાં શું જો એ મેન તો કે આપ પણને આત્મવિશ્વાસ છે કે નહીં એમ જ.
હમ્મ, એજ છે કો હોવ જોઈએ તમારા અંદર થી એકદમ આમ બોલવામાં તમે વચ્ચે જ કાવા ના જોઈએ એમ.
ભૂલ પડે તો સામે વાલા લાગ ના જોઈએ કે આપણને ભૂલ પડી એમ એજ.
હા. સારું ચાલ હું તને કરું પછી ફોન, હા હા. ચલ બાાય જય શ્રી કૃષ્ણ.
જય શ્રી ક્રિષ્ના.